કેમ છો ભાઈ?
કેમ છો? બસ મજામાં મજામાં તમે કેમ છો? હા તો આજનો આપણો એક ટોપિક હા હા તો આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે ઘણી આપડ આજુબાજુમાં આપણે તશું અને એ વસ્તુ વગર તો જીવન શક્ય નથી એવું કહી શકાય કેમ કે વસ્તુ જ એના જીવનમાં એ વસ્તુ ના હોય તો એ પછી જીવવું બહુ જ મુશ્કેલ પડી જતું હોય છે જે વાત કરીએ આપણેે કે વૃક્ષો તો વૃક્ષો એ વસ્તુ જ આખી જીવન સાથે એક સંકળાયેલી કહી શકાય કેમકે જીવનનો હશો પચાસ થી સાહીઠ ટકા હિસ્સો વૃક્ષો પાંચ એટલે વૃક્ષો જોડે જ છે એમ એટલે આપડું સમગ્ર જે અસ્તિત્વમાં જે રહેલું છે વિશ્વની અંદર દરેક માનવી જેટલા પણ માનવી છે પુ પશુ છે પક્ષીઓ છે કે પછી કોઈ પણ જળ જર પ્રાણી છે કે કોઈ પણ વ્યક્તિ છે તે આ વિશ્વની ધરતી ઉપર જે પણ માનવી જે સજીવ લોકો છે જે પણ વસે છે નિર્જીવ લોકો તો એ દરેક લોકો માટે વૃક્ષ તો ખુબ જ જરૂરી છે કેમ કે આપડે અંદર જે શ્વાસ લઈએ છીએ અને જ્યારે આપણો અંદરથી શ્વાસ બહાર કાઢે છે તો એ તમામ જે ક્રિયાઓ છે તે એક આપણા વૃક્ષ તરફથી આપણને મળતી હોય છે એટલે કે અમુક જે વાયુઓ હોય છે તે વૃક્ષ દ્વારા આપણને ઉત્સર્જિત થતું હોય છે અને અમુક આપડે જે પણ શરીર માંથી જે ગરમ અમુક જે પણ વાયુઓ હોય છે તે આપડે બહાર નીકળે છે અને જે પાછું વૃક્ષ છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે એ અંદર લેતું હોય છે એટલે એવું કહી શકાય કે આખી કુદરતની એવી કડામત છે કે અ કેવી રચના કરેલી છે કે જેના માધ્યમ થી કોઈ ને કોઈ વસ્તુ છે તે દરેક વ્યક્તિને કોઈ વ્યક્તિની જરૂર પડે જ એના જેવી વાત છે કેમ કે અ આપણેે વાત સાંભળતા જોઈએ છે કહેવત રૂપે કે ગમે તે વ્યક્તિને આપણે જરૂર તો ગમે ત્યારે વ્યક્તિને આપણેે જરૂર પડે એમ કે એટલે એ વ્યક્તિ હોય તો અમુક આપણું જે કામ હોય છે વ્યક્તિ ક્યાં ક્યારે કાલે ક્યાં પહોંચી જશે તો ત્યારે આપણેે એ વ્યક્તિ ની જરૂર પડવાની જ છે એટલે એ પણ એક વસ્તુ છે એટલે વૃક્ષ વિશે આ વાત છે એમ એટલે વૃક્ષ તો દરેક લોકો અત્યારે ઘણા બધા તમને પણ ખ્યાલ હશે કે વૃક્ષ વિશે બહુ જ બધા હા લેખકો છે કે પછી ઘણા બધા એવા વિદ્વાનો છે કે જેને ઘણા બધા સૂત્રો બનાવ્યા છે કે પક્ષો વાવોને બેટી બચાવોને ઘણા બધા એવા સૂત્રો પણ લખ્યા છે પરંતુ એ સૂત્ર નું કોઈ જ અહિયાં માધ્યમ જ. નથી એમ કેમ કે કોઈ લોકો પોતે જાતે જ નહી સમજે તો એ. સૂત્રો પણ નક્કામાં થયેલા છે એમ એટલે સૂત્રો તો કોઈ કામમાં જ નથી આવતા પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતે જાતે જ એ વસ્તુ સમજ છે તો જે સૂત્રો ની પણ અત્યારે જરૂર નથી એમ જો દરેક વ્યક્તિ પોતે જાતિ સમજી અને વિચારી અને પોતે જ પોતાના ઘરની આજુબાજુ એક થી બે વૃક્ષ લગાવે તો પણ વધારે ફાયદો થાય જ છે એમ એટલે એ વિશે છે તમે શું કેશોના ઉપર
પહેલા વાત તો એ કે તમે ખુબ જ સરસ વિષય યાદો હ છે ને પછી તમે જેવી રીતે કીધા કેક્ષો આપણા જીવનનો એક એવું મહત્વ ન ભાગ છે કે આપડે વૃક્ષો વગર જીવન શક્ય જેવું લાગે છે મને તો કેમકે. અ જેવી રીતે તમે કીધા કે આપણે જયારે શ્વાસ લઈએ ને પછી શ્વાસ છોડીએ. તો એ વધુ ક્રિયા જે આપણા છે ને. જેમ કે ઓક્સિજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું એ. બધું ક્રિયા જે છે આપણા વૃક્ષો સાથે જ હોય છે આપણને. વૃક્ષો ઓક્સિજન પણ આપે છે. ને જયારે આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ તો એની પર. એના એને પણ શુદ્ધ કરી આપે છે આપણને ને પછી. જયારે આપણે વાત કરીએ કે વૃક્ષો કેવી રીતે આપણે સાચવવું જોઈએ કેવી રીતે. તેનું દેખરેખ કરવું જોઈએવું જોઈએ તો અત્યારે એવું છે. કે એટલું બધું પ્રદુષણ છે પહેલા તો કે એ વૃક્ષો આપણેે વાવાનું. તો છોડી જ દેલા છે એવું થાય ને પછી એટલું બધું કંપનીઓ. અત્યારે ખુલી રહ્યો છે કે ક્યા. ક્યાં પણ જ્યાં કંપની ખુલે. ત્યાં અ ત્યાં શું કરે કે જે જે પણ વૃક્ષો. ત્યાં ઉઊભા રહી ને એને કાપી દે ને પછી. એક ત્યાં કારખાના ને પછી કઈક એવું ફેક. રી નાખી દે અનેને પછી વૃક્ષો કાપી દે. અ જયારે આપણે પુસ્તકો અત્યારે શું છે કે પુસ્તકો જયારે. કોઈ બનાવે ને એ એના લીધે પણ. કેટલાક વૃક્ષો કપાય છે. તો આપણને એવું ના કરવું જોઈએ કેમકે આપ આપણેે આ. જે જિંદગી છે ને જે જીવન છે એ વૃક્ષોના સાથે જ છે. તો તમે એટલા વૃક્ષો વધારેમાં વધારે પેલા તો વૃક્ષો બાવો. ને પછી જયારે આપણા વાતાવરણ નું વાત કરીએ ને. તો જયારે આપણા વૃક્ષો વધારેમાં વધારે હોય ને. તો આપડા. વરસાદ થવામાં પણ એનું મુખ્ય કારણ હોય કે જારે વૃક્ષો વધારે હોય તો. વરસાદ માટે પણ એનું એક મુખ્ય કારણ છે. ને જયારે આપડે આપદા ન વાત કરીએ કે જેમ વરસાદ. થાય તો. જેમ સુનામી આવે કે પછી અ ભૂકંપ. પેવું વગેરે જે હોય ને આપદાઓ. એ માટે પણ આપણને વૃક્ષો બહ હેલ્પ હેલ્પ કરે છે જેમ કે. અ વરસાદ થાય તો પછી જે જમીન. છે ને એ પણ ધોવા. મ પાણી સાથે વહેહવા લાગે છે જયારે આપણે વૃક્ષો હોય ને. તો, એના જે જળ હોય ને એ, જમીન ને એમ એવું થાય ને કે જકડી રાખે પ કડી રાખે. એ પણ જમીનને ધોવાનું જે ક્રિયા હોય ને એને એમાંથી. પણ એમને બચાવે છે તો જયારે એવું નથી કે આપણે માત્ર. અ કોઈક જગ્યા એવું હોય જમીન હોય ત્યાં ત્યાં જ. આપણને વૃક્ષો વાવું જોઈએ તમે જ્યાં પણ એવું જગ્યા મળે ને જેમ કે. તમારા ઘેર હોય. એમાં તમે ટેરેસ જુઓ તો ત્યાં તમે નાના નાના જે. છ ને એ પણ તને તમે વાવી શકો છો તો મને. તો એવું લાગે કે જેટલા આપણેે વૃક્ષો વાવીએે ને. એટલા આપણા નેચર માટે પણ સારું છે ને આપણા જીવન માટે. પણ સારું છે. ને આપડે અધિક વધારેમાં વધારે એવું ને કે પહેલા તો એ કે, આપણાથી શરૂવાત કરવું જોઈએ ને બધાને સમજાવવું જોઈએ. કે તમે વૃક્ષો વધારેને વધારે વાવો. કેમ કે, એવું નથી.
હા, બિલકુલ, બિલકુલ કેમ કે તમે જેમ વાત કરી કે વૃક્ષો આપણેે વાવવા જોઈએ ને, ઘરે ઘરે હું તો કઉ કે વૃક્ષો, એક થી બે વૃક્ષો તો અ જો જોઈએ જ કેમકે ઘરમાં જ વાતાવરણ યોગ્ય નઈ હોય. તો પછી વાત કરી કે તમે જેમ કે પછી, આરોગ્યમાં પણ ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે, અને એ પણ ઉ જ વધારે હાનિકારક રોગ પ્રતિકારક જે પણ શક્તિઓ હોય, જે આપડા શરીરમાં પ્રવેશ કરતી હોય છે, તો વાતાવરણ નો પણ એક મુખ્ય ભાગ હોય છે, આપણા જીવન સાથે સંકળાયેલું તો એ આપણને હા, વૃક્ષો દ્વારા અ જે પણ અ અમુક જે પોષક તત્વો હોય છે, તે વૃક્ષોના માધ્યમથી આપડા શ શરીર ની અંદર જાય તો વધારે ગુણકારી હોય છે, એટલે એ પણ એક વસ તું ખુબ જ સારી કહેવાય છે, એમ એટલે મારું તો એવું માનવું છે કે, હા, અત્યારે ઘણી બધી તમે વાત કરી કે ફેક્ટરીઓ થઈ રહી છે, તો એના માધ્યમથી જંગલો પણ હોય છે, તો જંગલો પણ અત્યારે ધીમે ધીમે નાશ પામી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એજ છે, કેમ કે, કુદરત જે કુદરતે જે રચના બનાવી છે, આપણી સમગ્ર વિશ્વ ઉપરને તેની અંદર જે રહેલા માનવીઓ છે, તો કુદરતે એની રીતે પેલેથી જ આખી યોજના સેટ કરેલી છે, અને યોજના પ્રમાણે જ બધું માધ્યમથી બધી વસ્તુ બનેલી છે, અને એ પ્રમાણે જ કાર્ય કરે છે, પણ છતાં પણ માનવી છે. એ કોઈ વસ્તુ સમજવા તૈયાર જ નથી એમ, એટલે માનવી જો એ વસ્તુને બગાડે છે, અને માનવી જ પોતે એ વસ્તુને ભોગવે છે. એટલે જ આ બધી, તમને પણ ખ્યાલ હશે કે વાવાઝોડું છે કે પછી સુનામી આવી ગઈ કે પછી, કોઈ પણ પૂર આવી જતું હોય છે, તો એનું મુખ્ય કારણ એજ જ છે, આ થવાનું કારણ કે જેટલું માનવી અ નુકસાન પોહોંચાડશે. કે, પ્રકૃતિ ને આટલું જ એને પોતે ભોગવવું પડશે એટલે એ પણ એક વસ્તુ છે, એને છતાં ખબર છે, છતાં પણ એ વસ્તુ કરી રહ્યો છે, ને છતાંય ખબર છે કે, મારું પરિણામ આવવાનું જ છે. છતાં પણ એ વ્યક્તિ નુકસાન પહોંચાડે છે, અત્યારે પ્રકૃતિને એટલે પ્રકૃતિ એ તો પોતે પૃથ્વી ઉપર એક પોતાની રચના બનાવેલી જ છે એમ એટલે આપડે ખાલી એ પ્રકૃતિ જે ઉપરથી કુદરતે જે બનાવેલી છે એમાં આપણે સે થવાનું છે ને આપણેે એ વસ્તુને ઓળખવાની છે કે આવી સુંદર મજાની જે રચના પૃથ્વી ઉપર બનાવે છે તો, સ્વર્ગ જ કેહેવાય આપણા માટે. પછી તો આવડા લોકો એક્સેપ જ કરવા નથી તૈયાર અને માનવીનું કેવું હોય છે કે તમને પણ ખ્યાલ હશે કે આપડે પોતાના નિયમો અમુક બનાવે ને તો એનાથી પહી જીવું અઘરું થઈ જત એટલે નિયમો જેવું કઈ હોતું નથી, નિયમો તો અ પ્રકૃતિની અંદર બનેલા જ હોય છે, બસ આપડે એને એક્સેપ્ટ કરવાના છે એમ. જે વ્યક્તિ એક્સેપ્ટ નથી કરતો, અને પોતાના જ નિયમોથી બનાવીને પોતાના નિયમો પાળીને ચાલે છે, પછી ધીમે- ધીમે ખાડામાં પડે છે, પછી કે છે કે, આ પ્રોબ્લેમ છે, વૃક્ષ નડે છે, અને પોતે જે વ્યક્તિ કુદરત ને નડતો હોય, તો પછી તો પરિણામ એને એ જ ભોગવવું પડે છે, એટલે એ પ્રકારની આખી વ્યવસ્થા છે, આખી સમગ્ર વિશ્વમાં બસ આપડે એને એક્સેપ્ કરવાની એ વસ્તુ કઈ રીતે વર્ક કરે છે એ વસ્તુ જોવાની કઈક અલગ જ દ્રશ્ય હોય છે જેમ કે આપડે કોઈ પણ માઉન્ટેન ઉપર જઈએ કેમ કે પર્વત ઉપર જઈએ તો ત્યાંથી ઝરણું પડતું હોય તમને પણ ખ્યાલ હશે આપડે અ ક્યારેક બાર ફરવા ગયા હોય તો એ ઝરણું કઈ રીતે પડે છે અને પથ્થર ઉપર જે પાણી ઘસાય ઘસાઈને આવે છે અને પછી એ પાણીનો જે ટેસ્ટ હોય એ ટેસ્ટ તો ક્યાંય તમને દુનિયામાં કોઈ પણ પાણી પીશો ટેસ્ટ જ નહી આવે પાણી નો એટલે કેવી અ કુદરત ની એવી કળા કેહેવાય કે આખી દુનિયામાં એવી રચના કરેલી છે કે એ વસ્તુ આમ જોઈએ તો અંદરથી એવું થાય કે સ્વર્ગ તો અહીંયા જ છે ને ઉપર તો કશું છે જ નઈ એમ મર્યા પેલા કઈક જીવી લઈએ અને કઈક એવી યાદો ઉપર લઈ જઈ તો વધારે સારું છે એમ એટલે જેટલું અહિયાં જીવી લે એ વધારે બેટર છે એટલે વર્ગ તો અહિયાં જ છે અને એવું કશું કઈ હોતું જ નથી એમ એટલે જેટલી જિંદગી અહિયાં જીવી લઈએ એના માટે વધારે સારું છે તો આપડે પણ કઈક એવા પોતે જાગૃત થાય અને કઈકે એ વસ્તુ આપડે જાતે જ કરવી જોઈએ. સારું પાછા મળી આવજો નવા ટોપિક સાથ